હલો હા હલો
કેમ
મજામાં તમે કેમ છો
હું પણ મજામાં હવે તો તમને ખબર જ છે, કે તહેવારો આવી ગયો છે, તો થોડુંક તહેવારોમાં તો કામ પડી જ જાય ને જેમ કે તમને ખબર જ છે, કે હમણાં જ હોળી ગઈ અને હોળી જેમ જ ગઈ તેવામાં તત જ અહીં નવરા નવરાત્રિ આવી ગું અને તમને શું બતાવું નવરાત્રિના ચાર દિવસ પહેલા જ અમારો એક્ઝામ પણ શરૂ થઈ ગયું હતું. તહેવારોમાં એક્ઝામ આપવાની ક્યાંથી મજા પ પડે તહેવારમાં ઉજવણી કરીએ કે પછી એક્ઝામમાં વાંચવાનું કરીએ એટલે તહેવારોમાં તો થોડુંક એવું થાય છે કે ઘરમાં વધારે કામ કરવાનો બની જાય છે તમારું શું માનવું છે?
તમારો શું માનવું છે
હા તમારી વાત તો સાચી જ છે એટલા બધા તહેવારો આવી રહ્યા છે ને પછી એટલા બધા પરિવારો પણ આવી રહ્યા છે તહેવારોમાં અને-
આપણે શું કરી શકીએ હમણાં હોળી ગઈ અને હોળી હોળી તરત બાજ ધૂળેથી આવી ગઈ તો એમ તહેવારો ફેરવી ફેરવીને આવ્યા કરે છે. થોડી પૂરી થઈ તો એટલામાં નવરાત્રિ આવી ગું અને આજે નવરાત્ર્રીનો બીજો દિવસ પણ શરૂ થઈ ગયો.
હા એ તો છે જ આજે ને બીજો દિવસ છે
હા એ વાત તો છે તમારી કે આજે બીજો દિવસ છે તો આપણે શું તમારી આ નવરાત્રીની શું શું તૈયારી થઈ છે શ તમારું વ્રત છે કે નવરાત્રીમાં?
હા છે ને અમે બધા નવરાત્રીઓને બધી રીતે તૈયારી કરેલી છે દીવો પ્રગટાવી રહેલી છે. અને બીજું જે બધી સામગ્રીઓ લાગી એ બધી સામગ્રીઓ અમે લાવી રહ્યા છીએ અને પછી અમારા ઘરમાં બહ બધું ફળો પણ આવી રહ્યા છે. પ્રસાદીઓ બનાવા માટે બધી આયોજનો બનાવી રહ્યા છે આવીજ રીતે ખુબ બધી સારી રીતે અમારા ઘરમાં મનોરંજનો ચાલી રહ્યા છે આ તહેવારો આપણા જીવનમાં ખુબ જ પ્રસંગ અને આનંદ અનુભવી રહ્યા છે.
હા એ વાત તો છે કે આ તહેવારો આપણા જીવનમાં પ્રસંગોને આનંદની સાથે સાથે ઉલ્લાસ પણ લઈને આવે આ તહેવારો વર્ષમાં એક વાર આવે છે અને આ એક વર્ષ માં આવતા તહેવારોને આપણને જ્યાં બને ત્યાં સુધી આ બધા તહેવારોની મ મોજ માણવાની જરૂરિયાત છે કારણ કે આપણે જ્યાર સુધી આ તહેવારોની મોજ ના લઈએ તો એ બરાબર ના કહેવાય કારણ કે તહેવારો વર્ષમાં એક વાર આવે છે. અને તહેવારોની ઉજવણી એ ખૂબ જ જરૂરી છે તહેવારો એ આપણા જીવનને જીવવાની એક નઈ કળા આપે છે એક નઈ દિશામાં લઈ જાય છે. અને આવા બધા તહેવારોથી આપણને એક નવું આપણે એટલે આપણે કહેવાય ને કે આપણને એક એવી પરિસ્થિતિ સર્જાય છે કે આપણાથી એ એ આપણા પાસે યાદગાર સ્વરૂપે હંમેશા માટે રહી જાય છે તો આપણને તહેવારોનો આનંદ માણવો ખૂબ જ જરૂરી છે આપણા આ વર્ષમાં કેટલા બધા તહેવારો આવે આવે છે આપણને બને ત્યાં સુધી બધી જ તહેવારમાં ભાગ લેવો અને બધા જ તહેવારો ઉજવવું જરૂરી છે જેમ કે હોળી ધૂળેતી નવરાત્રિ દશેરા રામનવમી ને પછી દિવાળી એટલે કેટલા બધા તહેવારો છે તો આવા આપણને આવા બધા તહેવારોમાં રસ ધરાવવો જોઈએ અને આપણે બને ત્યાં સુધી આવા બધા તહેવારો સાથે ઉજવણી કરવીું જોઈએ તમને અને તમારેથી વાત પૂછું છે કે તમને કયો તહેવાર ખુબ જ ગમે છે?
મને સૌથી વધારે હોળી ગમે છે કારણ કે એમાં બહું વધારે બહું વધારે મજા આવે છે બધાને રંગ લગાવવામાં ખુબજ પ્રકારના દરેક પ્રકારોના વ્યંજનો અને મીઠાઈઓ બનાવવામાં આવે છે અને આપણા પરિવારો આવે છે એમ ખુબ જ આનંદ આવે છે એમ તમને શું ગમે છે તહેવારમાં.
મને મને તો તમને ખબર જ છે કે દિવાળીના દિવસે તે આપણા ભગવાન શ્રીરામ અયોધ્યા પાછા ફર્યા હતા અને આખા ગામમાં દીવો પ્રગટાવવામાં આવ્યો હતો અને ચારે બાજુ ઉલ્લાસ નવો દીપ હર્ષ હતું એટલે મને દિવાળી ખૂબ જ ગમે છે દિવાળીમાં એ ફક્ત માત્ર એક તહેવાર નથી પણ એ આપણું ઇમોશન છે જે આપણે આપણા આપણે તે તહેવાર પ્રત્યે એ બતાવીએ છીએ એ આપણો ઇમોશન છે અને આપણને એ ઇમોશનમાં રહેવું એક ખૂબ જ જરૂરી છે. દિવાળીના દિવસે ભગવાન શ્રીરામ એ ચૌદ વર્ષનો વનવાસ પૂરો લોકોએ દીવો પ્રગટાવ્યો હતો અને ફટાકડા ફો ફોડ્યો હતો તો એ મને ખોજ ગમે છે દિવાળીમાં ચારેય બાજુ જગત ઉાર ખાય છે દીવાઓને દીવાઓ સળગાવવામાં આવે છે અને જ્યાં જઓ ત્યાં ખાલી હર્ષ અને ઉલ્લાસ જ જોવા મળે છે તેવીજ રીતે દરેક બાજુ આનંદમય એટલે વાતાવરણ લાગે કે ખીલી ઉઠ્યું છે અને તેમાં આપણે કેટલું બધું વાનગીઓ બનાવીય છીએ. મીઠાઈઓ ખાઈએ છીએ અને આપણા ભાઈ બહેનો માતા પિતામાં પણ કેટલું બધું ઉલ્લાસ રહે છે. એટલે મને છે ને દિવાળી ખૂબ જ ગમે છે. દિવાળી એ છે એ કહેવાય ને કે આપણું ઇમોશન છે એટલે છે ને મને દિવાળીથી ખૂબ જ લગાવ છે અને આ દિવાળી એ મારો પ્રિય તહેવાર છે. તમને હા અને તમને ખબર છે આ દિવાળી બાદ જ છ દિવસ બાદ જ છઠ આવે છે અને તમને ખબર છે આ છઠ શું છે અને એના વિશે શું કરી શકાય
હા એ શાયદ બિહારનો બહુ પજ પ્રસિદ્ધ તહેવાર છે એ નહી મને એના વિશે નહી ખબર મને એટલુ જ ખબર છે. કે એ બિહારની સૌથી પ્રસ ખુબ જ પ્રસિદ્ધ અને માન્યતા તહેવાર છે તમને આમાંથી કય જાણો છો કે હું તમે મને બતાવી શકો છો.
હા બતાવી શકો ને જ આ જે છઠનો તહેવાર છે. એક ખૂબ જ લોકપ્રિય તહેવાર છે. હું તમને શું બતાવું મારા ઘરના બાજુમાં જ એક છે તેઓ બિહારના જ છે. અને તેઓ આ છઠનો વ્રત કરે છે અને આ છઠ એ મહાપર્વ ગણાય છે આ છઠ પર્વ એ ત્રણ દિવસનો ના ના ચાર દિવસ નો તહેવાર છે અને આ તહેવારમાં તેઓ પૂજા કરે છે અને ભગવાન સૂર્યની અને છઠી મૈયાની આરાધના કરે છે. છે તેઓ અ આ પ્રાપ્તિ અને સંતાન પ્રાપ્તિની માતા ગણવામાં આવે છે છઠ નો પહેલો દિવસ એ નહાય ખાય એટલે કે તેમ તે દિવસે નહાવાનું અને પછી ખાવાનું કરવામાં આવે છે. ત્યારબાદ તેના આગલા દિવસે એ લોકો પ્રસાદ બનાવે છે તે જમવાનું હોય છે અને તેના આગલા દિવસ છે તેમના દ્વારા પ્રસાદ બનાવવામાં આવે છે અને સૂર્ય ભગવાનને અ પૂજા કરવામાં આવે છે એટલે જ્યાં સૂર્ય અસ્ત થાય છે ત્યારે તેની પૂજા કરવામાં આવે છે અને તેના આગલા દિવસે એટલે ચોથા દિવસે જ્યારે ઉદય થાય છે તેની પૂજા કરવામાં આવે છે એટલે છઠ તહેવાર આ ચાર દિવસનો મુખ્ય તહેવાર છે. અને છઠ એક ઇમોશન છે. એ પણ માનવામાં આવે છે. છઠની સાથે એ લોકો કોને ખૂબ જ અ આશા છે. જે એમની સાથે જોડાયેલી છે. તો આ છઠ એ ખૂબ જ જરૂરી તહેવાર માનવામાં આવે છે. આ છઠ એક એમ સારો તહેવાર છે એમ આપણે માની શકીએ છીએ અને અમારા બાજુમાં જે લોકો છે એમના માટે ઉજવવામાં આવે છે તો એ શર્ટ છે ને અમે જઈએ છીએ અને એ લોકો શું શું કરે છે ને એ અમે જોઈએ છીએ તો એ અમને. જોવામાં સારું પણ લાગે છે. તો આ છે છઠ પર્વની વાત. અને. તમને તો ખબર જ છે કે દિવાળી એ પાંચ જ્યારે દિવાળી શરૂ થાય ને તો એના છ દિવસ બાદ જ આ છઠનો પણ શરૂઆત થઈ જાય છે એટલે દિવાળી આવી એટલી છઠ પણ આવી ગયું એમ માનવામાં આવે છે. તેવી જે રીતે. આપણા હિન્દુ ધર્મ ધર્મમાં. કેટલા બધા તહેવારો છે અને આપણે કેટલા તહેવારો મનાવીએ અને આપણને આ તહેવારો મનાવવાની ખૂબ જ મજા પણ આવે છે.
એટલી બધી મજા આવે છે મને પણ. તહેવાર તમારા લોકો સાથે મનાવાનું છે શું કે શું તમે મને આગલા વર્ષે આ તહેવાર વિશે મને જાણ કરી શકો છો કે હું પણ આવીને આ તહેવાર મારી પોતાને અનુભવી અને એને પો. પોતાની રીતે જોઈ શકું અને આ તહેવારોની લાભ મેળવી શકું કે આ તમે મને આમંત્રિત કરી શકો છો.
કરી શકું ને કારણ કે આ અમારા ઘરના બાજુમાં ઉજવવામાં આવે છે તો હું એમના બદલે તમને આમંત્રિત કરી શકું છું આ તહેવારો આપણા જીવનમાં નવો હર્ષ આપે છે નવો ઉલ્લાસ આપે છે. એટલે આપણને બને ત્યાં સુધી આ તહેવારોમાં જોડાવવું જોઈએ અને જેટલોું બને તેટલોું આ તહેવારોનો આનંદ માણવો જરૂરી છે તેવી જ રીતે શિવરાત્રિની પણ કેટલી બધી પૂજાઓ અને પાઠો કરવામાં આવે. તો આપણને આ તહેવારોનો બને ત્યાં સુધી વધારે ઉલ્લાસથી ઉપયોગ કરવો જરૂરી છે.
હા હા.
એટલે હા. તો ચાલો અગર. તમને કોઈ હજીુ વાત જાણવી હોય તહેવાર વિશે તો તમે મને ફોન કરજો અને કંઈ પણ. મૂઝવણ હોય તો મારાથી પૂછજો.